હેલો!
હેલો! હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણે વાત કરીશું ડીસ એડવાન્ટેજ ડીસ એડવાન્ટેજ અને એડવાન્ટેજ ઓફ મોબાઈલ ફોન વિશે
હા જરૂર મોબાઈલ ફોન આજે આપણી રોજની જિંદગીનો એક મહત્વપૂર્ણ ભાગ બની બની ગયો છે. ભાઈ
હ તમારા માટે મોબાઈલ ફોનનું સૌથી મોટો ડિસએડવાન્ટેજ શું છે?
મારા માટે કમ્યુનિકેશન સૌથી મોટો એડવાન્ટેજસ છે. આપણી દુનિયા કોઈ પણ ખૂને બેઠા હોઈએ તો પણ સેકન્ડમાં કોલ કે મેસેજ કરી શકે છે
બિલકુલ સાચું બીજા કયા એડવાન્ટેજસ છે
મોબાઈલથી ઓનલાઈન સ્ટડી બેંકિંગ શોપિંગ નેવિગેશન એન્ટરટેનમેન્ટ અને ઓફિસનું કામ પણ આસાન બની ગયું છે ભાઈ
ઓકે સ્ટુડન્ટ માટે મોબાઈલ ફોન કેટલું યુઝફુલ છે
સ્ટુડન્ટ ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરી શકે છે એજ્યુકેશનલ વિડીયોઝ જોઈ શકે નોટ ડાઉન કરી શકે છે અને રિસર્ચ પણ કરી શકે છે ભાઈ
ઓકે મરજન્સી સિચ્યુએશનમાં મોબાઈલ ફોનનો શું ઉપયોગ છે
એમરજન્સી માં આપણે પોલીસ એમ્બ્યુલેન્સ કે ફેમિલીને તુરંત કોન્ટેક્ટ કરી શકે છે આ ખુબ મોટો ફાયદો છે ભાઈ
આ પેમેન્ટ પણ થઈ શકે છે કે
હા મોબાઈલ બેંકિંગ અને યુપીઆઈ થી પૈસા મોકલવા અને રિસીવ કરવા ખૂબ ઈઝી બની ગયું છે
હવે ડિસએડવાન્ટેજસ વિશે વાત કરીશું તમારા માટે સૌથી મોટો ડિસએડવાન્ટેજસ શું છે
મોબાઈલનુંું એડિક્શન ઘણા લોકો કલાકો સુધી સોશિયલ મીડિયા અને ગેમ્સમાં સમય વેસ્ટ કરે છે
આથી સ્ટુડન્ટ પર શું અસર પડે છે
સ્ટડીમાં ધ્યાન ઓછું રહે છે માર્ક્સ ઓછા આવીશ સેક છે અને ટાઈમ મેનેજમેન્ટ પણ ખરાબ થઈ જશે છે
હેલ્થ પર પણ એનું અસર પડે છે
હા વધુ સિમ ટાઈમથી આંખો દુખવી માથા ન દુખાવો નેક પેન અને ઓછી ઊંઘ જેવી સમસ્યા થઈ શકે છે
ઓકે સોશિયલ લાઈફ પર પણ એનું અસર પડે છે એમ
લોકો મોબાઈલમાં એટલા બિઝી થઈ ગયા છે કે ફેમિલી અને ફ્રેન્ડ સાથે થી ટાઈમ ઓછું પસાર કરે છે
ઓકે પ્રાઈવસી અને સિક્યોરિટી વિશે તમારું શું કેહેવું છે
જો મોબાઈલ નો સાચો ઉપયોગ ના કરીએ તો હેકિંગ ઓનલાઈન ફ્રોડ ફેક કોલ્સ અને પર્સનલ ડાટા લીક જેવી સમસ્યા ઉઊભી થઈ શકે છે
હા તો મોબાઈલનોો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ
જરૂરત પ્રણમને આહ સ્ક્રીન ટાઈમ લિમિટ મૂકવી જોઈું અને સ્ટડી કે કામ કરતા સમયે ડિસ્ટ્રેક્શન થી દૂર રહેવું જોઈએ
પેરેન્ટ્સ એ બાળકો માટે શું ધ્યાન રાખવું જોઈએ
પેરેન્ટસ એ બાળકો ના સ્ક્રીન ટાઈમ પર નજર રાખવી જોઈએ અને તેના એજ્યુકેશનલ પર્પઝ માટે મોબાઈલ વપરા વપારવા માટે
ઓકે, તમને શું લાગે છે મોબાઈલ? ફોન બ્લેસિંગ છે કે કરશ?
હમ. મારા માટે મોબાઈલ ફોન બ્લેસિંગ પણ છે અને ક્રશ પણ તે આપના ઉપયોગ પર ડિપેન્ડ કરે છે.
એટલું જો આપણે મોબાઈલનો સાચો ઉપયોગ કરીએ તો એથી લાઈફ ઇઝી બનાવી આવી શકી.
બિલકુલ, મોબાઈલ એક પાવરફુલ ટુલ છે. જો રિસ્પોન્સિબલ રાઈટ વાપરીએ તો ઘણા ફાયદા મળે. પણ વધુ ઉપયોગથી નુકસાન પણ થઈ શકે.
એટલે જો આપણે મોબાઈલનું સાચો ઉપયોગ કરીએ તો, તેથી લાઈફ ઇઝી બનાવી શકીએ.
એ ખૂબ સારી આદત છે. બેલેન્સ લખવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ભાઈ.
મને લાગે છે કે. તેથી મોબાઈલનો ઉપયોગ ઓછો કરીશ અનેને પ્રોડક્ટિવ કામ માટે જ વાપરીશ.
હમ. આ તો મને ભી ખબર છે, ભાઈ.
હમ. અને એમાં ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન શું છે?
ઈમ્પોટેન્સ ઓફ એજ્યુકેશન, ઓનલાઇન લર્નિંગ વર્સેસ ઓફલાઇન લર્નિંગ.
મને લાગે છે કે, હવે થી મોબાઈલ ઓછું ઉપયોગ કરવો જોઈએ.
હમ.
અને એનાથી હેલ્ધી લાઈફસ્ટાઈલ ન કંઈ ફરક પડે છે?
બહુ જ ફરક પડે છે, ભાઈ.
અને એઆઈ ઇન્ટેલિજન્સ માટે પણ એઆઈનો યુઝ થાય છે.
હમ, બહુ જ યુઝ થઈ છે. મશીન લર્નિંગ.
એનાથી આપણે ઈંગ્લિશ પણ શીખી શકીએ છે.
હા, ઇંગ્લિશ બી શીખે શીખે છે.
અને એથી આપણે કોલેજમાં કંઈ ને કંઈ નવી નવી વસ્તુ શીખી શકીએ છે. બટ એટ ધ સેમ ટાઈમ, ઇફ આપણે રોંગ રીતે ફોન યુઝ કરશું તો એનું કંઈ મતલબ નથી.
સહી વાત છે, ભાઈ. બિલકુલ બી મતલબ નહીં છે.
હલો.
હમ.
ઓછું કેવી રીતે કરવું જોઈએ?
હમ. વી
હેલો.
હેલો.
મોબાઈલ ફોનનો યુઝ ઓછો કેવી રીતે કરવો જોઈએ? મોબાઈલ ફોનનો યુઝ ઓછો કેવી રીતે કરવો જોઈએ? મોબાઈલ ફોનનો યુઝ ઓછો કેવી રીતે કરવો જોઈએ? મોબાઈલ ફોનનો યુઝ ઓછો કેવી રીતે કરવો જોઈએ?
તમારા અવાજ નથી આવડતા
મોબાઈલ ફોનનો યુઝ ઓછો કેવી રીતે કરવો જોઈએ હેલો